કેમ છો મિત્ર
હા મિત્રો મજામાં શું તમે કેમ છો
હું પણ મજામાં છું અભ્યાસ કેવો ચાલી રહ્યો છે
મિત્ર અભ્યાસ સાર જ ચાલી રહીશે તમારો અભ્યાસ કેવો ચાલી રહ્યો હશે
સારો ચાલી રહ્યો છે શું તમારી પાસે સમય છે
હા મિત્ર છે ને બોલો ને શું કામ છે
તો આજે આપણે એક વિષય પર ચર્ચા કરીએ તો આપણો વિષય છે કે ગુજરાતના પ્રવાસન સ્થળો
હા મિત્ર
આપણે ગુજરાત પહેલાંથી જ પ્રવાસન સ્થળો માટે ખૂબ જ પ્રખ્યાત છે આપણું ગુજરાત ધાર્મિક વ્યવહારિક રીતે ખૂબ જ આગળ છે અને આપણા ગુજરાતમાં ઘણા બધા જોવાલાયક સોમના ઘણા બધા સ્થળો છે આપણે કચ્છની રણની વાત કરીએ તો કચ્છ નું રણ એ સફેદ મીઠાનું રણ છે જે વિશ વિશ્વભરમાં સફેદ રન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે તે ત્યાં કચ્છવીધ પ્રકારના પ્રદર્શનો જોવા મળે છે કચ્છમાં નારાયણ સરોવર પણ આવેલું છે જ્યાં અનેક ઐતિહાસિક માન્યતાઓ વિશ્લેષિત છે અને ત્યાં મહાદેવના ઘણા બધા મંદિરો પણ પ્રખ્યાત છે ત્યાં આવેલા ઘણા બધા મહારાજાઓના કિલ્લાઓ પણ ખૂબ વિશ્વભરમાં પ્રખ્યાત છે જેમાં એક છે આયના મહેલ જ્યાં ઘણા બધા ફિલ્મોનું પણ શૂટિંગ કરવામાં આવ્યું છે અહીં દર વર્ષે આપણે અલગ અલગ રણસોમાં અલગ અલગ લોકનૃત્ય પણ જોવા મળે છે પછી આપણે મંદિરોની વાત કરીએ તો ખૂબ જ પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મંદિર આપણા ગુજરાત માં આવેલું સોમનાથ મંદિર એ ખુબ જ પ્રખ્યાત મંદિર છે જે મંદિર અરબી સમુદ્ર કિનારે આવેલું છે અને તે સમુદ્ર કિનારે આવેલું હોવાથી ખુબ જ સુંદર અને વધુ નેત્ર ગમ્ય લાગે છે આપણને આ મંદિર ધાર્મિક તેમજ ઐતિહાસિક કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા જયારે મુગલોએ આ મંદિર પર હુમલો કર્યો હતો ત્યારે પણ આ મંદિરની જે પણ દિવાલો અને હસ્તકલાઓ છે એમને તેઓ કઈ નુકસાન પહોંચાડી શક્યા દરમિયાન રમવામાં આવે છે અને સાંજના સમયે લાાઈટોના કારણે ખૂબ જ સુંદર આ મંદિર દેખાય છે. પછી આપણે શ્રી કૃષ્ણ નું મંદિર એટલે જે જે કૃષ્ણની પવિત્ર નગરી તરીકે આપ આખા વિશ્વમાં જાણીતુ છે. જે આપણા ચાર ચાર ધામ છે, એમાંનુ આ મંદિર દ્વારકાધીશ મંદિર તરીકે જાણીતું છે. અને એ આપણને બેટ દ્વારકામાં જોવા મળે છે, અને જે આપણું ગુજરાત નો સોડ સો કિલોમીટર લાંબો જે દરિયા કિનારો છે એમાં જે ગોમતી ઘાટ તરીકે ઓળખાતો દરિયા કિનારો છે. ત્યા આ મંદિર વસેલુ છે. અહીં આપણને શ્રી કૃષ્ણ રુકમણી અને રાધાજીની હસ્તકલા વાળી મૂર્તિઓ જોવા મળે છે, અને આપણા ગુજરાતનુ ગૌરવ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા લોહ પુરુષ તેમની પ્રતિમા તેમની યાદમાં પ્રતિમા સ્થપાય છેજે નર્મદા નદી કિનારે આવેલુ છે. આ એક ખૂબ જ માનવ સર્જીત ખૂબજ એક જોવાલાયક સ્થળ છેજે જે જંગલ સફારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં અંદર મ્યુઝિયમ પણ આવેલું છે, જ્યા આપણને ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે, ત્યાં આપણને રાત્રિના સમય દરમ્યાન લેઝર શો પણ જોવા મળે છે. પછી આપણે બીજી વાત કરીએ તો આપણા એશિયામાં આવેલા સિંહનુ ઉદ્યાન એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણે ગીર નેશનલ પાર્ક તરીકે પણ ઓળખ વામા આવે છે, આપણા આખા એશિયામાં કુદરતી રીતે ફક્ત આપણા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ સિંહો જોવા મળે છે, ત્યાં આપણને વિવિધ પ્રકારની વનસ્પતિઓ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, તે પણ કુદરતી રીતે જોવા મળે છે. ત્યાં ઘણી બધી એવી પક્ષીઓની જાતિઓ પણ સચવાઈ રહી. રહી છેજે, લુપ્ત થવાના આરે છે. અહીં આપ આપણે દિવસ દરમિયાન આપણે મુ જીપમાં બેસીને સિંહોને જોઈ શકીએ છીએ. અને ઘણા બધા વન્યજીવોના ફોટોગ્રાફ પણ લઈ શકીએ છીએ. અને અહીં સાંજેના સમય દરમિયાન ખૂબ સરસ સૌંદર્ય હોય છે, જે થી આપણે આપણે એક કુદરતી સૌંદર્ય નો લાભ પણ અપનાવી શકીએ છીએ અને આપને તેમજ દક્ષિણ ગુજરાત. તરફ આવીએ તો ત્યાં આપણને આદિવાસીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમના રહેેવાની ખાવાની ની વિવિધ રીતો જોવા મળે છે, વિવિધ પ્રકારના નૃત્યો જોવા મળે છે. તેમાંનું એક ખૂબજ હવા ખાવાનું સ્થળ તરીકે પ્રખ્યાત એટલે કે સાપુતારા સાપુતારા એ એક મોટું હિલ સ્ટેશન છે, જ્યાં ઉનાળાના શમ સમય દરમિયાન લોકો રજાઓમા અહીં હવા ખાવા માટે આવે છે, ત્યાં ઉપર આવેલા જે તળાવ છે. ત્યાં લોકો બોટમાં બેસીને ખૂબ આનંદ લે છે. અને ત્યાં સ્ટેપ ગાર્ડન પણ આવેલ છે, અને રોપેમાં બેસીને લોકો ત્યા ઊંચે થી નીચેનો નજારો જોઈ છે. અને ત્યાંથી આપણે જોયુ, તો એક સાઈડ આપણને મહારાષ્ટ્ર બીજી સાઈડ વાંસદા, વઘઈ એવી વિવિધ પ્રકારના નજારો જોવા મળે છે ત્યાંથી આપણે નજીકમાં આવેલો ડોન હિલનો પણ નજારો જોઈ શકીએ છે, તમે આના વિશે શું કહેવા માંગો છો મિત્ર
હા, મિત્રો તમારી વાત સાચી છે કે ઘણા બધા પર્યટન સ્થળો આવેલા છે તો આપણે પહેલા વાત કરીએ તો આપણી દક્ષિણ ગુજરાત થી શરૂઆત કરી એટલે આપણે જોવા જઈએ તો
વલસાડ એક આપડુ ગુજરાત રાજ્યને સૌથી છેવાડાનો જીલો છે તો આપણે જોવા જઈએ તો પારનેરા ડુંગર પણ આવેલ છે જ્યાં ઉપર માતાજી નું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે ઘણા બધા લોકો આવે સે અને બીજું જોવા જઈએ તો વલસાડમાં જ વિલ્સન હિલ પણ આવેલું છે જે ધરમપુર તાલુકામાં આવેલુ છે અને બીજું જોવા જઈએ તો દરિયા કિનાર આવેલો છે જે તિથલ માં આવેલો છે જન ઘણા બધા પર્યટકો પણ આવે સે અને આપણે બીજું જોવા જઈએ તો સાપુતારા, આહવા, ડાંગ માં પણ ખુબ જ જોવાલાયક સ્થળો પણ આવેલા છે અને ડોન જેવા હિલ સ્ટેશનો પણ આવેલા સે ચોમાસાની ઋતુમાં ઘણા બધા સ્થળો ખુબ જ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય સે ને આપણે બીજું જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલને એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા આવેલ છે જ્યાં ઘણા બધા પર્યટકો આવે છે જ્યાં તેમની મૂર્તિ જોવા માટે ડેમ બનાયલ એ જોવા માટે ઘણા બધા લોકો આવે છે અને ઘણા ધાર્મિક સ્થળો પણ આવેલા છે જેમ કે પાવાગઢ, ગિરનાર, ચૌટીલા અલગ અલગ પ્રકારના ધાર્મિક સ્થળો આવેલા સે તો આપણે જોવા જઈએ તો પાવાગઢ તો પાવાગઢ નો ડુંગર પર માતાજી નું મંદિર આવેલું છે ત્યાં ઘણા બધા દર્શનાથે લાભાર્થીયો આવતા જ હોય છે અને આપણે અમદાવાદ માં જોવા જઈએ તો સાબરમતી આશ્રમ કાકરિયા તળાવ જામા મસ્જિદ અલગ અલગ જોવાલાયક સ્થળો પણ આવેલા છે અને આપણે સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો જુનાગઢમાં ગીર સોમનાથમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જ્યાં સિંહો હ, મોટા પાયે પ્રાણીઓ પણ જોવા મળે છે અને જો બીજું જોવા જઈએ તો દ્વારકા, દ્વારકાધીશમાં મંદિર આવેલું સે અને બેટ દ્વારકા, જ્યોતિર્લિંગ ઘણી બધી જોવાલાયક સ્થળો પણ આવેલા શે અને રાજકોટ જેવા મોટા શહેરોમાં મ્યુઝિયમો પણ આવેલા છે અને આપણે બીજું જોવા જઈએ તો પોરબંદર, પોરબંદર માં કે કીર્તિ મંદિર આવેલું સે જે ગાંધીજી નું જન્મ સ્થળ છે જ્યાં નવાનું પણ મંદિર આવેલું સે અને આપણે બીજું જોવા જઈએ તો કચ્છ, કચ્છ નુ સફેદ રણ રણ ઉત્સવ કચ્છ મ્યુઝિયમ ઘણા બધા પર્યટકો સ્થળો પણ આવેલા છે. અને આપણે બીજું જોઈએ તો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં પાટણ પાટણમાં રાણીની વાવ બીજું મહેસાણા મહેસાણા માં શામળાજી મંદિર બનાસકાંઠામાં જોવા જઈએ તો અંબાજીએ એમ ઘણા બધા સ્ટેશનો જોવાલાયક સ્થળો પણ આવેલા છે. અને આપણે બીજું જોવા જઈએ તો ભરૂચમાં પણ ગોલ્ડન બ્રિજ નર્મદા પાર્ક ઘણા બધા જોવાલાયક સ્થળો છે. તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેશો?
હા મિત્રો તમે કહી એવું કે ઘણા બધા પ્રવાસન સ્થળો આવેલા છે. જેના કારણે આપણા ગુજરાતના અર્થતંત્રને પણ ખૂબ જ અસર થાય છે. જેમ કે ઘણા બધા પ્રવાસન સ્થળો આવેલા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો લઈ જવા માટે પરિવહન તંત્રમાં રિક્ષાવાળાને પણ ઘણો ફાયદો થાય છે જેના કારણે ઘણા બધા લોકો લોકો ને રોજગારીની તકો પણ મળે છે અને જેમ જેમ પ્રવાસન પ્રવાસીઓ આવે છે તેમ તેમ રોજગારીની તકો પણ વધે છે પછી જે પણ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે તેમના વેપારમાં પણ વધારો થાય છે પછી જે પણ જેના કારણે બહારના પ્રવાસીઓ આવે તો જે પણ સરકાર સ્થાનિક સરકાર છે એને પણ તેમની આવકમાં વધારો થાય છે. પછી જે પણ એમની માળખાકીય સુવિધાઓ છે એમાં પણ એમનો વિકાસ થાય છે. પછી જોઈએ તો બહારના લોકો આપણા ભારતની હસ્તકલા ના ખૂબ જ શોખીન હોય છે તો તેઓ બહાર દેશથી આપણા દેશમાં આવે છે. તો વિદેશની જે પણ મુદ્રાઓ છે તે વિદેશની આવકો જેમ કે ડોલર છે એ આપણા દેશમાં આવે છે અને આપણા દેશની આવકમાં ખૂબ જ વધારો કરે છે અને આ બધા બહારના દેશના લોકો આવે છે અને આપણી સાંસ્કૃતિક અને હસ્તકલા જોઈ છે અને એનો વિકાસ કરે છે આટલું કહીને આપણે આ વિષયને પૂર્ણ તરફ લઈ જઈએ.